હલો.
હા કેમ છો?
બસ મજામાં.
આજનો આપનો ટોપિક છે ઓનલાઈન અ શોપિંગ. વિરુદ્ધ ઓફલાઇન શોપિંગ.
ઓકે
મારું શું કઉ છું.
મન તમારો અવાજ નથી આવતો.
હા તો આજનો ટોપિક આપનો ઓનલાઈન શોપિંગ વરુ વિરુદ્ધ ઓફલાઈન શોપિંગ. છે.
ઓકે
હમ
એમાં એવું છે કે જો ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ બંનેના તફાવત છે અલગ અલગ.
બરાબર
આપણેે ઓનલાઈન શોપિંગ ક્યારેક આપણને એમ કે મોબાઈલ દ્વારા કે આપડે ગમે ઈ ઇન્ટરનેટ દ્વારા આપણે ખરીદી શકીએ ઓનલાઈન શોપિંગમાં.
બરા
કોઈ વેબસાઇટ કે કોઈ એપ પરથી પસંદ કરી શકી.
હમ હમ
અને આપડે ઓર્ડર આપી ને વસ્તુ ઘરે પહોંચાડવામાં ઓનલાઈન શોપિંગમાં આપણને મદદ કરે છે. મતલબ ઘરે બેઠા આપણે ખરીદી કરી શકીએ ઓનલાઈન શોપિંગમાં. એમાં આપડો સમય, મુસાફરી, ખર્ચ બચે છે. સમય બચે છે, મુસાફરીનો ખર્ચ બચે છે. એ ફાયદો થાય છે. અને આપડે ઓનલાઈન શોપિંગમાં ઘરે બેઠા એની ટાઈમ ચોવીસ કલાક ખરીદી કરી શકીએ એમ.
તમે ઓનલાઈન શોપિંગમાં તો તમને અ ડિસ્કાઉન્ટમાં ને ઓફર પણ ખૂબ મળવાના.
હા ઓનલાઈન શોપિંગમાં એ પણ છે.
હમ ખાસ કરીને ફેસ્ટિવલ છે એ દરમિયાન. ઘની સસ્તુ વસ્તુ મળું મળે છે.
હમ
હમ
અને ઘણી વખત ઓનલાઈન શોપિંગમાં આ હા એ તો બંને હોય ફાયદા અને ગેરફાયદા બંને હોય ઘણી વખત શું થાય છે કે ઓનલાઇન શોપિંગમાં આપણે એકબીજાની કમ્પેર કરી શકીએ એ જ વસ્તુ સિમિલર સેમ ટુ સેમ વસ્તુ હોય તો એની આપ આપણે એની પ્રાઇઝની સરખામણી કરવી કરવા માટે આપણને એ ઈઝી પડતું હોય છે.
બહુ વાત થઈ.
અને એમાં ડિસ્કાઉન્ટને ઓફર પણ મળે એટલે આપણને એ રીતે પણ બેનિફિટ થતો હોય છે.
હમ
અને બીજું શું છે કે આપણે ઓફલાઈન શોપિંગમાં તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ બ્રાન્ડમાં જવું. પડે છે. શોપ ઉપર કે શોરૂમ ઉપર અને ઓનલાઈનમાં તો શું છે કે અલગ અલગ બ્રાન્ડ બધી વસ્તુઓ આપણને ટૂંકમાં એક જ એપમાં એક જ જગ્યાએ હોય. ઉપલબ્ધ દેખાય છે મળી રહે છે.
પણ ઓનલાઈન ઓફલાઈન શોપિંગ નો ફાયદો આ ભી છે. એ તમે બાયર જવાના તો અલગ અલગ વસ્તુ દેખવાને મળતા હોય. અલગ અલગ તમારા લોક પરિચયના મળવાના રસ્ત તામા તો તમે જરાક મૂળ ફ્રેશ કરી લેવાના વાતો કરીને. આ તો ઓફલાઈન શોપિંગ
અને બીજું એ કે ઓનલાઈનમાં આપણને ઘર સુધી ઘરે સીધી વસ્તુ પહોંચી જાય એટલે ઈ એક ઈજ ફાયદો છે.
હમ
અને ઓનલાઈન શોપિંગ માં ફાયદા અને ગેરફાયદા બંને છે.
હ ઓફલાઈન શોપિંગમાં તો આપનું. આ ફાયદો થાય છે કે આપન દુકાનદાર સાથે ભાવતા તાલ કરી શક. કરી શકિયે તને આપણ છતા દેખી જોઈ શકે કે કેવી વસ્તુ કેમ છે. તારી છે માટી છે
હમ હમ
અને તનો આ ફાયદો છે કે વસ્તુ ખરીદવા પહલે. જેવી વસ્તુ આપણ જોઈ ને અને તપાસી ને લઈ છે કે ઓનલાઈનમાં તેવું નથી ઓનલાઈનમાં તમને ફક્ત ફોટો દેખાડવાના.
હા એ આપડે હાથ થી જોઈને કેવી રીતે નથી લઈ શકતા આપડે એ ફોટો જોઈને. કે એ આપડે એના ઉપરથી જ એના આધારે જ લેવું પડે છે.
અને ક્યારેક શું થાય કે ફોટોમાં અલગ હોય ને રિયલમાં અલગ હોય એ વસ્તુ તો બંને માં તફાવત હોય છે.
આ વાત બરાબર
અને ક્યારેક કેવું હોય કે ઓનલાઈનમાં આપણને ડિલિવરી. ટાઈમ નો પણ એમ કે સમય લાગે છે જે ટાઈમ આપણને આપ્યો હોય એ ટાઈમે એ નથી પણ આવતું.
હમ
અને ક્યારેક આપણને એ પણ હોય. કે ઓનલાઈન માં ક્યારેક નુકસાન વાળી વસ્તુ પણ આપણને જોવા મળતી હોય છે.
બરાબર છે પણ ઓફલાઈનમાં તો આ વસ્તુ તુરંત મળી જાય છે આપને જે બી આપ લેવા ના જાય તે લગેજ મળી જવાનો ન કોઈ વેટિંગ નથી ઓનલાઈનમાં તમને કેમ. ડિલિવરી માસ્તાર વેટિંગ કરું. પડે રાહ જોયું પડે દિલીવારીની વાત આ તો કેમ છે ઓફલાઈનમાં તો ગયા દુકાન બંદ. તો ભાવ તોલ કરીને વસ્તુ લઈ લીધા. તો તમને તુરંત મળી જવાની વસ્તુ.
હમ
આ ફક્ત એટલું જ છે કે ઓફલાઈન શોપિંગ માટે તમારો સમય અને પ્રવાસ નો ખર્ચો થાય છે પેટ્રોલ પાણી આથી લાગવાનું પણ તમે જો ઓફલાઈન શોપ. ને જો ગયા હોય તમારો બીજો ખર્ચ ભી વધી જાય ચલો કઈ ખાઈ લે તા એટલી દૂર આવેલા છે તો ઓનલાઈન માં તો તમે મોબાઈલ થી જ ઓર્ડર કરવાના છો બીજો ખર્ચ જ નથી શું કવ તમારું આજ.
હા બરાબર છે. આમ જોઈએ તો બજારમાં જો આપડે જઈએ તો સમય ને ખર્ચ. થાય છે ઓફલાઈન શોપિંગમાં.
એ જવાવાનો ખર્ચ થાય છે સમય જોય છે અને એક રીતે આપણને જોતી આપડે ઈચ્છીએ એ વસ્તુ આપણને લાઈવ નજર સામે જોઈને મળે છે ઓફ લઇન શોપિંગમાં.
ઓફલાઈન શોપિંગમાં પાર્કિંગની સમસ્યા ખુબ હોય છે.
હમ.
ગાડી પાર્કિંગ કરવાને પાર્કિંગ નથી કરવાની
હમ. અને આપણે ઓફલાઈન શોપિંગમાં શું છે કે આપડા ટાઈમે શોપિંગ ન કરી શકીએ આપડે એઈ સામે દુ કાનદાર એ ના
એ હિસાબ થી શોપિંગ એ એના સમય મુજબ આપણે શોપિંગ કરવા જવું પડે.
હમ.
ના ઓનલાઈન શોપિંગ માં ઘરે બેઠા ગમે ત્યારે કરી શકી ચોવીસ કલાકમાં ગમે ત્યારે.
હમ. તમે તો દેખો તમારું કઈ બી જે હડા એમ માનીલ નું પુસ્તક, મોબાઈલ ના એક્સેસરીઝ નાની નાની વસ્તુ જે છે, આ તો તમે ઓનલાઈન લવું જોઈએ મારા માટેથી પણ જે મોટી મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે આ તો તમે ઓફલાઇન ન જ લેવું જોઈએ આ તો મારું મત છે, તમને શું?
હમ ના ના બરાબર છે. કે બધી જ વસ્તુ આપણે ઓનલાઈન પ્રોવાઈડ ના કરી શકીએ આપણે ટ્રસ્ટેબલ ના કરી શકીએ એમ એ વસ્તુ ટસ્ટ ટ્રસ્ટેડ ન કહી શકાય. એટલા માટે કોઈ નાની નાની વસ્તુ આપડે ઓનલાઈન શોપિંગ કરી રહી હોય, તો એ વસ્તુ ચાલી જાય. કોઈ મોટી વસ્તુ કેમ કે આમાં છેતરપિંડી નો એ જોખમ વધારે છે એટલે આપણેે મોટી વસ્તુમાં થોડું વધારે વિચારવું પડે.
હમ. અને ઓનલાઈન શોપિંગ જો તમે કરતા હોય ને તો તમને સાવધાની રાખવું પડું પડે કારણ આજકાલ ફ્રોડ વધી ગયેલો છે તો તમારું ઓટીપી કોને બી નથી દે દેતા આવતું.
હમ.
આતો વાત છે.
હમ.
અને તમે તેના જે હોય રિટર્ન થશે એ નહી થશે ઓનલાઈન શોપિંગમાં આ બધું દેખવાનું પડ્યું. ઓફલાઈનમાં કેમ રહે તમે દુાનદાર ની ત્યાં જવાના આ લે ભ તારી વસ્તુ આમને નથી બદવાની ગમના ને તાકારારી તો વાપીસ લઈ લ તે લઈ લેવાનો ઓનલાઈન વાળનો કેમ નથી
હ એ ઓફરમાં જોઈએ ને તો ઓનલાઈન શોપિંગ સારી અને વસ્તુની ગુણવત્તા ના હિસાબે કેમ સારી ટ્રસ્ટેબલ વસ્તુ જોતી હોય, તો ઓફલાઈન શોપિંગ સારી.
હમ. પણ તમે દેખો ને ઓનલાઈન વસ્તુ તમે લો બરાબર તમને બિલ ભી ઓનલાઈન જ મળવાનું. વસ્તુની તમારી ગેરંટી વોરંટી આવી ઓનલાઈન જ થવાની. તમે દુકાનદારની જો જોડે જઈ નહી શકતા કે ભ વા વસ્તુ બિગાડ થઈ ગઈ. તમને ઓનલાઈન જ કમ્પ્લેન લાવવું પડે તે ઓનલાઈન વાલા તેના સમય પછી કમ્પ્લેન સ્વીકારીને. તમારું પ્રોબ્લેમ સોલ્વ કરી. આ તો આપડા એમાં એવું રહે છે કે તમ મને દુકાનદારે બિલ આપેલું છે. તમે વસ્તુ લઈ જાવ એને દુકાન ફથી જઈ દો આ વસ્તુ ચાલવાની નથી તો તું એઈને. પર હું તારાક થી લેલું છી. તોથી તમને કઈ બી લગે જ ઉપાય કઈ કે ભાઈ તમે બીજી લઈ જવ. વાય મુકી જો. હા તો તમને એક ચાલુ ચાલુ સમાધાન મળી જાય ઓફલાઈનમાં.
હમ્મ
શું વા તમને ભવિષ્યમાં ઓનલાઈન શોપિંગ વધારે વધશે કે નહીં.
ઓનલાઈન શોપિંગ જ વધશે ભવિષ્યમાં કેમ કે અત્યારે કોઈ પાસે સમય નથી બધા સમય ના. હવે ઓનલાઈન શોપિંગ વધારે પ્રિફર કરે છે.
અને આમ જોઈય તો ટ્રસ્ટેબલ ઓફલાઈન શોપિંગ કેહેવાય.
પણ દેખો તમે ઓનલાઈન શોપિંગ કરે બરાબર. આ તો બધા વસ્તુ ઓનલાઈન મળી જવાના તમે મેડિસિન બી લેવાના તો તે બી ઓનલાઈન મળી જવાના તમને બરાબર પણ સમજો. જર ઘેરમાં ઈમરજન્સી થઇ જાય. હા તમને જો મેડિસિન લાગવાની પછી. તો તમને તો ફ્યા એક જ છે કે તમે શોતા અપલાઈન જવો. મેડિકલ ફ અને ગોળે લાવો અને ફટાફટ. ગિલાસ કર લો તમારો છો પછી તમે.
હમ્મ હા.
ત્યારે થોડી તમને ઓનલાઈન નું મદદ કરી આપશે કે ઓનલાઈન વાલા તો કે છે બે દિવસ પછી મળવાની તમને ગોળી એ શું કામ.
હમ હમ. હા બરાબર છે.
ચલો પછી. અંતર કો
ઓકે.